હલો હા મજા છે મજા છે તને કેમ છે.
બસ મજા આજે આપડે મુસાફરી વિશે વાત કરવાની છે તો તમારો અનુભવ કઈ હોય ને તો જણાવો મુસાફરી વિશે
મુસાફરી વિશે અનુભવ તો બહુ નથી કેમકે હું મુસાફરી બહ કરતી જ નથી
એમ સુખ નથી કે આમવા જાઓ એટલે આમ ન ગમે આમ ઘરની બહાર નીકળો એટલે એવું છે.
મને મોસમ ની તકલીફ છે ને એટલે હું બહ મુસાફરી કરતી નથી.
બરાબર
તમને મુસાફરીનોો કેવો શોખ છે.
મને તકલીફ તો ઘણી બધી છે પણ મુસાફરીનોો તો બહુ શોખ છે મને તો જ્યાં જવું ત્યાં આમ કોક કે ને કે જું છે એટલે મને તો જું બહુ જ ગમે એમ
હા
હ તો વિદેશ ચાર પાંચ ફેરે જઈ આવીશું હું?
હા મને પહાડ ઉપર ને ન્યા જું વધારે ગમે
હ એટલે કઈ કઈ બાજુ તમે ક ક્યાં ની વાત કરો છો આમ પણ મીા કાશ્મીર બાજુ ની એઈ બાજુની વાત કરો છો કે મેઘાલય બાજુ ની વાત કરો છો.
હા મેઘાલય છે પછી આબુ ગઈ છું. મસૂરી ગઈ છું એવી પહાડ ની જગ્યાએ જવું વધારે ગમે છે.
હા ઠંડક વાળો વિસ્તાર હોય એટલે મજા આવે મુસાફરીમાં.
હા
તમને શું લાગે કે માણસે એક વર્ષે ફરવા જવું જોઈએ કે ના જવું જોઈએ?
હા એક વર્ષે તો જવું જ જોઈએ ફરવા માટે.
હમ બીજા વિચારો જણાવો તમારા કાઈ મુસાફરી વિશે હોય તો કઈ રીતે આપડે આમ. આપડી મુસાફરી ને યાદગાર બનાવી શકીએ, રોચક બનાવી શકીએ, શું શું કરવું આપડે?
લીલોતરી હોય એટલે આપણને તો ખાલી બેઠા રહીએ તોય મજા જ આયવા રાખે. કાઈ કામ કરીએ નહી તોય. અને ગયા હોઈ તો પછી અમુક રાઈડ હોય ઈ કરાવાય. આવું બધું કરીએ તો વધારે મજા આવ
હમ અને કોની સાથે આપડે કોની સાથે જાવાની તમને વધારે મજા આવે આમ?
ફેમિલી સાથે તો મજા આવે પણ ફ્રેન્ડ ને હોય તો વધારે મજા આવે.
હમ એટલે આમ આમ બધી ગર્લ્સ ગર્લ્સ જાતી હોય તોય મજા આવે છોકરીઓ છોકરીઓ બધી જાય એમ ક્યારેક? હહ એટલે મજા આવે એમ. હા રીતે ક્યારેક જવાય આપણે બાળકો નજારા જોઈએ સારા એમ મજા.
હા છોકરીઓ હોય તો વધ વધારે મજા આવે આપણને એમ. બોલ ચાલને વધારે થાય એટલે વધારે મજા આવે.
હા એક ગ્રુપ આખું ગયું હોય સમૂહ આખો એકજૂટ થઈને ગયો હોય એટલે મજા જ આયવા રાખે આમ કે ઘરની યાદ એ નો આવે. અને એકબીજાને આપણે હેલ્પ કરીએ સાથ દઈએ કાઈ મુસીબત કે કાઈ નો જ આવે એમ તો. પણ કાઈ થયું કર્યું તો આપણે એક સરખી ઉંમરના ને બધા હોય તો મજા આવ્યા રાખે. ફેમિલી હોય તો થોડુંક પેનિક કરી જાય. કે ભાઈ આ આપણેે એડવેન્ચરની રીતે લઈ એને ફેમિલી એને બીકની રીતે લઈએ એમ. ઈ રીતનું થઈ જાતું હોય.
હા એડવેન્ચર ફ્રેન્ડ સાથે જ વધારે મજા આવે. મસૂરીમાં કેમટી પુલ જોયો તો પછી ન્યાનું જમવાનું બહુ સારું હતું. આપણે જે પંજાબીને નાન ને બધું ન્યાનું બહુ સરસ હોય છે. પછી ચાઈનીઝ આઈટમું નુડલ્સ, મંચુરિયન. એના સ્વાદ જ બહુ સરસ હોય છે.
આપડે આ બાજુ તો આ લોકો કોપી કરતા હોય આમ કરે કોશિશ બનાવાની. પણ આ બાજુ એવું બનતું નથી એમ.
કરો એટલે તમને ઓરિજનલ લાગે કે ના ખાધું એમ ઓરિજનલ છે એમ.
કે હાલ જવાના છો આ વેકેશનમાં ક્યાંય ફરવા માટે? તમે કેતા હતા ને મેઘાલય બાજુ જાવાના હો.
હા મેઘાલય બાજુ જાવાનો વિચાર તો છે પણ હજી સર્ચ કરવું છે. કે ન્યા શું શું સારું છે. હજી કાઈ જોયું નથી.
અમે ગયાતા ને ત્યારે અમે બધું સર્ચ કરીને ગ્યાતા હોટલને બધું બહુ સારું છે. કે હા રેવાનું ને કરવાનું ને એ તમને મજા આવશે આમ તમને જેવું ગમે છે ને પહાડને એવું બધું. એવું જ બધું મસ્ત છે એમ.
હા રેવાનીને, જમવાની સગવડ સારી હોય તો જાવા જેવું એમ.
હા હા રેવાની જમવાની સગવડ માણસો બ જ સારા મજા જ આવી આપણે આ ઓગસ્ટ સપ્ટેમ્બર માં તો બહુ મજા આવે.
એક તો એ પહાડો ઉપર આપડા ચોમાસા ની ઋતુ માં ગયા હોય તો એ બહુ મજા આવે.
હા ચોસા ચોમાસામાં એક બીકરી એમપરી હોય બધું એમ લપસ, ની ને એવી બધી બીકરી પણ આવે મજા કેમ કે ચોમાસામાં તો એકદમ ઝરણા અને બધું હોય એટલે આપ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની મજા આવે.
હાં. અત્યારે તો આપડે નાના હતા તો અહીયા બાળકોને ફરવાનું એટલું અત્યારે થઈ ગયું છે પેલા તો આપડે નાના હતા તો અહીયા ફરવાનો એટલો શોખ ન તો અત્યારે તો છોકરા વાપરને એમ કેમને અહિયા ફરવા લઈ જાવ અયા લઈ જાવ.
આપડે ખાલી એક બાજુમાં કોઈ ચોપાટી છે કે ગમે એ બગીચો છે એમાં મમ્મી પપ્પા લઈ જતાય આપડે ખુશ. થઈ જતો તો આજ તો આપડણે શું જોયું એ વર્ષમાં એક થી બે વખત બાકી આપડે ક્યાંય જાત આપણા છોકરાઓને તો આપડે રવિવાર ના લઈ જતા હોય શનિવાર ના લઈ જતા. તો એ લોકોને વેકેશન પડે એટલે કે કે આજે આ ફિક્સ જગ્યા અહીંયા ફરવા જવું છે અંયા ફર જવું છે બધું જ જોઈએ તમને. ઇન્ટરનેટ ઉપર થી સર્ચ કરી કરી મુસાફરી વિ બધું અને એ લોકો આપણે કએ કે અહીંયા જવું જ છે એટલે આપડે લઈ જ જવાનું.
હા હવે છોકરામને લીધે આપડડા ફરવા માટે જવું પડે છે.
સોશિયલ મીડિયા ના લીધે બધું બહઉ ફેલાય ગયું છે બધે એટલે અને આમ એક રીતે જોઈએ તો એ સારું છે ને મજા આવે એમ. બને આપડે ઘરની બહાર નીકળએ બહાર જોઈએ કે શું છે શું નહી. આપણા છોકરા હોશિયાર બને કે આપણા ભારતમાં પણ કેટલી બધી વસ્તુ છે. કે જોવાલાયક સ્થળો ઘણા બધા છે એમ કે આપડે જવું
આપડે હું તો એમ જ કહ દર વર્ષે ફરવા જઈએ તો અલગ અલગ રાજ્યમાં જ ફરવા જવાય એટલે છોકરા આપડા બીજા કલ્ચર વિશે જાણે. ની માણસો કેવા છે નીયાની રહેેણી કરણી કેવી છે. એ બધું સમજે એટલે છોકરાઓને અનુભવ સારો મળે.
તોછી યા બીજે મેઘાલય છે બીજે કઈ ક જોવાની ઈચ્છા છે તાજમહેલ બાજુ ને એ બાજુ જોવાની ઈચ્છા છે.
તાજમહેલ તો એક વખત આપણેે જિંદગી માં જોવો જ જોઈએ.
પાછા આપડે ઈન્ડિયામાં રહીએ છીએ તો આપડે એક સાત અજાયબી માંથી એક અજાયબી છે એટલે એને તો જોવો જોઈએ.
જવું જરૂરી છે છોકરાઓને આમ આપણે કહી શકીએ કે એ લોકોને ભણવામાં જે વસ્તુ આવે છે આપણે. હકીકત માં એ લોકો ની સામે દેખાડીએ તો એ લોકોને વધારે મજા આવે.
હા અમે જે ફોટામાં જે તાજમેહેલ દેખાય છે એના કરતાં તો સાચેનમાં આપડે જોઈએ એનો અનુભવ જ આખો અલગ હોય.
તમે ગેલા છો તાજમહેલ
ગઈ નથી જાવું છે એટલે બધા એમ જી જાય એમ કે છે. કે અહિયાં તમે જે જોવો એ તમને અનુભવ જ આખો અલગ હોય. એટલે આપડે જોવાનું એક વખત વિચાર છે કે એક વખત આપડે જોઈએ. અનુભવ કરીએ કે કેવો છે.
અને મારી ફ્રેન્ડ છે એની સાથે જવાની બધી બહુ ઈચ્છા છે ઘરનું બધું મૂકી અને એમ થાય કે છોકરીઓ છોકરીઓ અમે આમ એવી જ ઈચ્છા છે કે અમે બેજ જઈએ. અને આમ એક્સપ્લોર કરી આખી દુનિયાને આ ખબર નહીં આ કઈ રીતે મારે હકીકત બનાવીવી એ મને ખ્યાલ નથી પણ છે ઈચ્છા આવી રીતે જવાની પછી જે થાવું એ થાય એ. એક વાર જાવાનું પંદર વીસ દિવસ માટે આવી રીતે બાર ટ્રેપ કરીને આવવાની છે
હા એક વખત એવી રીતે જવું જ જોઈએ જિંદગીમાં એક્સપિરિયન્સ એવો લેવો જ જોઈએ.
હા. તો
મારે બીજે ક્યાં જવાની ઈચ્છા છે?
મારે તો જો બહાર જવું છે વિદેશ વધારે ફરવાનો શોખ છે. કે આપડે ભારતમાં તો છે જ બધી વસ્તુ કે અહીયાં તો આપડણે સરળતાથી જઈ પણ વિદેશ માં અમુ કોઈ દેશ એવા છે કે પછી કદાચ ન પણ આવવા દેએ બારની પબ્લિક જોવા માટે આ અમુક અમુક છે લંડન છે બધે નથી જવા દેતા એ એ બધું મને પેલા બધું વિદેશને આખું મુસાફરી કરવાની ઈચ્છા છે. પછી જે જિંદગી ના બાકીના દિવસો હશે એમાં પછી ભારતમાં ફરીશું એ રીત મારું પ્લાનિંગ છે. મારે તો લંડન જવું છે અત્યારે તો ફરવા માટે લંડન જવું છે યુરોપ બાજુ યુરોપ ના બધા કન્ટ્રી જોવાના
હા એ બહુ સારું છે ની ગ્રીનરી જ આખી અલગ છે.
અલગ છે અને ચોખાઈ ને બધું એમ આપને એમ લાગે કે ના આપડે ક્યાંક આવ્યા છે બાર એમ એટલું સરસ છે બધુ ભા એમ તમે પૂછો તો મને કેરેલા જવા ની અતારે ઈચ્છા છે એ નથી જો પેલામાં મને હાથી થી બહુ ગમે તો સ હાથી માટે જવા નુ ગ્રીનરી એ સારી જેમ તમે તમે જઈ શકો
હા કેરળમાં ગ્રીનરી સારી છે એટલે ન્યાં જવાની તો મારી એ ઈચ્છા છે.
વા જોવા જેવું છે છોકરાઓને મજા આવે. અને ત્યાં પણ આપડણે જઈએ એટલે આપણા ગુજરાત કરતા તો ફેર પડી જ જાય કે ત્યાં. ચોખાઈ એટલી વધારે છે, એજ્યુકેશન લોકો નુ ભણતર એટલી વધારે છે. કે બધા એમ સમજે કે આપડે ચોખાઈ રાખવી જોઈએ પોતાનામાં જેવા ગુણ છે માણસોમાં કે જ્યાં ત્યાં કચરો ન ફેંકે એવું બધું ન કરે. એવી રીતે આપડે તો અહીંયા મુસાફરી માં અં થી ગુજરાત ના લોકો જતા હોય ગમે ત એ ગમે ત્યાં એ કચરો ફેંકશે કાશ્મીર માં જશે તો અ આ બધું ખાઈ ખાઈ ને બધું ફેંકશે ખવાનું તો આપણે ભેગું જ હોય ગુજરાતીઓને જ્યાં ત્યાં કચરો ફેલાવશે એવું કરશે તો મુસાફરીમાં આપણે સ્પેશિયલી ધ્યાન રાખવાનું કે આપણે એન્જોય કરી આ. ખુશી મનાવીએ આપડે આમ મજા લઈએ પણ સાથે સાથે પર્યાવરણ. ધ્યાન રાખવું જોઈએ.
હા. પર્યાવરણ નું ધ્યાન રાખવાનું તો આપણેે બચપનથી જે આપણા બાળકોને શીખવીએ. અને ઈ લોકો શીખે. તો જ કામ ના આવે એમ છે માણસે મનથી જ સમજવું જોઈએ. કે આપણેે ગમે આ કચરો ના ફેંકાવાય ગમે એ વસ્તુ છે તો આપ પણેે એ કચરા પેટીમાં જ નાખવાની એવું આપડે મન થી લોકો સમજે તો જ થાય. બાકી તો ઈ ના સમજે તો તો પછી ઘર પાસે ગાડી આવે તો એ તમે કચરો ફેંકી દે
હા બરાબર જ છે નહી તો હવે મુસાફરી માં જઈ ને છોકરાઓ જોવે કે આ મમ્મી પપ્પા આવી રીતે ફેલાવે છે તો મોટા થઈને ઈ લોકો ઈજ કરવાના છે. એટલે ઈ ત્યાંથી બધું શીખે છે એમ કે ભાઈ આ આપડે બીજા જાય છે. તો ન્યાય મમ્મીપ્પાનું જ રી બિહેવિયર હોય છે. ઘર માં તો ન ફેંકતા હોય આવી રીતે પણ બહાર જાય ત્યારે આવી રીતે ફેંકતા હોય એટલે એ છોકરું શીખવાનું. કે ભાઈ બાર જાય છેાય આપણે કઈ ચિંતા કરવાની નઈ. ગમે ત્યાં ગમે ત્યાં ફેંકી જવાનું આપણે કોઈ કેવા નથી કેમ કે ટુિસ્ટને કોઈ કઈ બોલે નહી પ્રવાસી હોય એને ઓછું એમ કે ક કે ભાઈ તમે શું કામ કર્યું ને કોણ કોણ જવાબદારી લેવાનું છે એવી કોણ એવી લપમાં પડે નાની નાની બાબતમાં એમ. પણ આપણે છોકરાઓને શીખવવું જોઈએ કે આપણા સાથે જયારે બાર આવે ફરવા કે જઈએ તો ધ્યાન રાખે આમ અને ફરવાલા એક સ્થળો એ સિક્યોરિટી કેમેરા હોવા જોઈએ કે જોય કે કોને કેટલું ક્યાંક ગંધારું કર્યું છે ને એવું બધું એને દંડ રાખવો જોઈએ આના બાબત-
હા હવે તો કેમેરા આવી ગયા છે. તો ઈ સિક્યોરિટી માટે કામ આવે જ સાથે સાથે આ કચરા નું છે એના માટે કમે રાખવા જોઈએ કે કોઈ કચરો ફેંકો તો એને દંડ ફરજયાત થવો જ જોઈએ તો જ ભારતમાં ચોખાઈ આવશે.
હા તો જ ચોખાઈ આવશે અને બીજું કે બાર થી જે પ્રવાસી આપડા મુસાફરી કરીને અહંયા આવે છે ભારત જોવા માટે તો એ બધું આ બધું જોવે તો બીજી વખત આવશે જ નહી લોકો જો આવતા રહેશે આવતા રહેશે આવ રહેશે તો આપડો દેશ એ થોડોક વિકસિત થશે. કે ભાઈ ના બાર થી લોકો જોવા આવે છે અને જવા જેવું છે એમે એકબીજાને કેશે અને આવશે. તો એ આપણા દેશ માટે સારું જ છે ને આપણો ભારત દેશ વિકસિત દેશ છે એટલે એ બધું સારું જ છે ને આપણા માટે કે ટુરિસ્ટ જેમ વધારે આવે એમ આપણા માટે વધારે સારું છે એમ. એટલે મુસાફરી દરમિયાન ચોખાઈ રાખ